હાલો.
હલો મજામાં છું.
શું કરો.
કંઈ નથી બેઠા છે.
બેઠા છો ઓર કંઈ કામ નહીં. કરવાનું ખાવાનું વગેરે નહીં વણવાનું.
ખાવાનું કામ ઈ કરનું છે. હા.
કોણ બોલે મમ્મી.
ની મમ્મીની છોટી વાલી બેહેન બોલ રહી છે.
શું બોલે.
ઓ કંઈ નઈ ભાઈ મજાક ઉડારી છે.
હમ હમ હમ ઉડાવવા દો
ઓહ તે શું કરો છે.
હું કંઈ નહી કરું છું બેઠીશું.
હમ્મ હામ. ઓ એક દુસરા નંબર પર ફોન કર્યો છે કંઈ.
હમ્મ.
હમ્મ.
આ બીજા નંબર છે મારા.
હા હવે મે સોચરી છે પહેલા નંબર નંબર આવ્યા છે એ.
ના આ પેલા મારા નંબર એજ છે બીજા નંબરથી આઈડી મળે પેલા નંબર તો નહીં ચાલે છે પેલા નંબર તો એને ફોર્મ ભર્યો મેં પેલા મતલબ કે આવ્યોય નહીં ટાસ્ક.
હા.
નહીં આતો તો પેલા બોલે કે બીજા નંબર દળો મેમ બોલે.
હા હા કઈ ની વા.
હા આ નંબર ડાલ્યા આપણે હોય તોઆ નહીં આવ હોય તો કંઈ વાત નહીં.
ઓર બીજા નંબરઓ ક્યાંથી લાવું છું.
હમ્મ.
તો આઈ ગયો ચાલો કંઈ વાંધો નહીં એ નહીં આ તો ક્યા નવ તું નંબર.
હા ન્યા આવતોતો સાઈ
હમ્મ. ઓ મન્નત ક્યાં ગઈ.
ઓહ એ દુધી કે પાડી કેલરી છે.
અચ્છા માસી કી.
હ ની માસી ની
તો.
મોટા બહેન હૈ વહં કે ડિગ્રી હટી હૈ.
અચ્છા મોટા બહેન ની દીકરી હેના હા તો દીદી હો ને.
તમે બધા એ અહીયાં જ છુટીયા મનાયી?
લારી
તમે બેન તમે ત્રણેય બેન ને શાદી થઈ ગઈ ને
હા અવાજ કોની આારી છે સઈ?
હલો
હા
તમે ત્રણ બેન છો ને? હેલો તમે તીન બેન છો ને?
હા બેન છે ઓ તમારે કેટલી બેન છે? હા તેના તો સાત મે જ થયા
ઓ સારું વા હત હા
તમારે કેટલી બેન છે?
મારે હું એક બેન બે ભાઈ છે.
અચ્છા બે ભાઈ
હમ બે મારું નાના છે.
અચ્છા તો દો ના લગ્ન થઇ ગયા કુવારાય છે?
ના લગ્ન કરવાના છે એને સગાાઈ કરવાની છે.
હા લગન કરવાના હૈ જતો નાશ પડેગા છે.
હમ નાચુ પડે ને ભાઈ ના લગ્ન થઈ ને બેન ની નાચે
માયરા બેન ભાઈના લગનમાં તો બેનને નાચુ જ પડે છે ને
હમ
નાચવું પડશે એને તો
સાગે સાગે ડિગ્રી નાચે ગાચે
હમ હ બધાય નાચવાનું.
હમ
તમારા ભાઈ ના લગ્ન થયા હતા એટલે તું મન્નત નાની હોય શ ની?
હા મનત તો નાની થીની નિકાલ અને પૂરો કીધાર લગન વણી
પૂરા લગ્નમાં એ એ તે નિમ નિકાલ નહી તો પછી તમે બધા ની નીંદ એને નિકાલ લી
હા હા
ઓર ખાવાનું બની ગયું બનાવાનું?
ઓ ખાવાનું બનડ્યો છે.
શું બનાવ?
ભાભી બનાવ્યા છે.
શું બણાવે?
બે પતો કોની છે ક્યાં બના રહે?
નઇ ખબર ની હે ને હમ ના ખાવાનું જ સાસમાં બનાવશે એનું બનાવાનું
સાસુમાં બનાવે છે.
હ મારે અત્યારે હાલમાં રેસ્ટ છે.
હમ
હમ ચલો કરો રોસ્ટ રેસ્ટ કરને કે દિન છેે
હમ રસ્ટ કરવાનું હોય
હમ
તમારે સીસ્ટર એ કામ કરે છે
ની ની આ બાર તો ગરભે છે
અચ્છા ઘરે રેવે
હમ
એને સાસરુ ક્યાં છે? બે બેન નું
હ સાસરો તો દરિબા સાઈડ છે.
બેનો
હા ની છોટી વાલીનો
છોટી વાલી
હમ ઓર બડી વાલી તો પાસમે જ છે.
ક્યાશે એનો?
આકોલા
આકોલા અચ્છા. આકોલા તો મારા માસી રહે છે. હા હા હા વાય તે જ રહેશે માંર માસીનું
હમ
અનમા અંકલ ની છોકરી છે. અ ત મારા માશી હા સગા હા સગા અંકલના છોકરી છે.
હમ સારું છે. હમ
સાસરે ક્યાં આવનું? અ
સાસરે તીસકો આવનો છો.
અચ્છા કિસને આવાનું.
હમ
તીસને આવાનું ને છોકરીને લેસન ભેજવાનું
હા
ત્રીસ ને આવાનું ને એકને લેશે ને સ્કૂલ ભેજવાનું?
હાહા હા હા ઇસકૂલે એક ની શાયથી ભેજવાનું કટ લગ્ન હે તો વટે જાવાણું છે.
ક્યા?
માસી ની છોકરી.
ઓ તો તો ત્યાં જાવું પડશે. ત્યાં તો જાવું પડશે. હાલમાં એક તારીખને લગનશે ને એક તારીખ ને જાવાનું બે દિવસ પેલા ની જાવાનું?
આ ની ની પેલા ની જાવણો જો તલાક શુદા એન
અચ્છા હા હારું
ઓ સુનાઓ જ
કઈ સુનું
કઈ ભી સુનાં દો હલો.
હલો.
હા બવ વાત કરી છે મેં
હમ.
ઓ દસ મિનટ તો પુરા વયગયા છે.
હમ.
પર અહીયા કોલ કાઉન્ટ કોની હોરી છે ઝીરો મિનિટ બતાવે છે.
એક મિનટ હા
હમ.
સાત મિનટ થયા સાત મિનટ
નહી નહી નહી યા વાલી કોણ કોલ કોની દૂસરી કોલ દુસરી કોલ મેં કરીને
અચ્છા.
હા તો મને મેં ઝીરો એ બતાવ્યો છે. જબ કે મિનટ તો બ પોતો કો ન બે
બાકી મારે ફોનમાં તો ટાઈમ ચાલુ છે.
હા નહી મારે ભી ચાલુ છે બાકી સબ કોલાગી વધારી છે પર પણ કોલ કે કઈ પ તો પાછી જીરો વેગી છે.
જીરો શું થયોને
હમ. કઈ નહી હોગી છું.
એ કો ન જીરો થઈ ગયો બે કોલ લે
ન બે કોલ વેગી
હમ બેકોલી જ થઈ ગી ન હમ પણ ટાઈમ જ ચાલુ થાય ને પછી જીરો મિનિટ બતાય કેમ આ વાત ગમતી નહી.
હમ. ટાઈમ પૂરો થયો દસ મિનટ હો ગયો છે.
હા દસ સાડા દસ મિનિટ થયા છે એને
હા. હમ ઠીક છે.
હમ મારે કેટલા મિનટ થયા એને બધા સારું
હમ.
એનું કલાનું ફોન
અચ્છા.
હ કેટલા મિનિટ થઈ જોવ છું હું
બસ થોડેક ટેમ ઓ ર ઉકજાવ છે.
છા નવ મિનિટ ત્રેસ મિનિટ થયા તેસ
હમ હમ. હે
તમારે તમારા ફોનમાં કલાનું ફોન આયો
નહી આવ્યું કલા નો ફોન તો કલ આવ્યો છો
કાલે આયો
હા.
કેને માટે અને, એને એપમાં વાત કરવા માટે એક છે.
સિમ્પલ સિમ્પલ ગલ આવ છો.
અચ્છા સાથેથી સારું. કઈ વાંધો નહી. કોમ સમ નામ છે. હમમ.
હમ.
હલો.